હાલો.
બોલો કેમ છો મજામાં?
મજા છું. તમે કેમ છો?
બસ જો ફાઇન છે, શું ચાલે છે બાકી? હમણાં હમણા આ બહુ વાયરલ થઈ ગયા ઓલા ફૂડ પોઈઝનના આ બધા સ્ટ્રીટ ફૂડ કરીને ખાય અને ફૂડ પોઈઝન થઈ જાય વરસાદમાં.
હમ્મ ખૂબજ સત્ય કીધું તમે.
હા આ એક શું જોયું અમારે છે ને બધા લેડીઝ ગ્રુપ હતું ને અમારું મહિલાઓનું તો અમે લોકો બીચ ઉપર ગયા બરોબર કે વરસાદમાં આમ બીચ પર ભીના થવાની મજા આવે એટલા.
મજા આવે હા.
ત્યાં આગળ ગયા ને, અને ત્યાં આગળ અમારે મે મને છેને આમ મેં તળેલું બહુ ઓછું ભાવે મને હુ થોડી હેલ્થ કોન્શયસ છું. તો મેં વળી ભજીયા ખાધા નહીં ત્યાં આગળ વડા પાવ પોડાને હું તો પ્રોપર જૈન ખાઉને તો ત્યાં આગળ બધા કાંદા ભજીયા આવે એટલે હું તો આમે ન ખાઉં તો બધા એ લોકોને અત્યના બિચારા પેટ ને માથું પકડીને બેઠા છે, વારે ઘડીએ એમકે કે અમે રૂમની અંદર ઓછું હોય, ટોયલેટ માં વધારે બેસી રહ્યા છે.
એવી
સાચી વાત છે, અને મો વર્ષ સાદ નું મોસમ હોય અને ભજીયા ખાવાનું મન થાય તો પછી ભજીયા
હો બધા નીકળેજ છે ઇજ કે છે. એટલી કે ઘણી વખત આપણે હા સ્ટ્રીટ ફૂડ સારું છે ઘણી વખત આપણ ને ઘણા ચો ખા પણ રાખે પણઅ કહીએ ને કે, વાતાવરણ ઉપર પણ બહુ અ
બહુ અસર થાય હા એ સંપર્ક પડી જાય છે, હવે આ વરસાદના મોસમમાં તો તમે જોવા જશો તો વાયરલ અ આ જોન્ડીઝ ને બધી બીમારીઓ અ ક કારણ કે જે પાણીજન્ય જે બીમારીઓ છે તે વધીજ જશે અને સ્ટ્રીટ ફૂડ ના લીધે તો વધારે વધે છે ક્યાંક ને ક્યાંક, મને એવું લાગે છે. છેને અત્યારના મોસમમાં તો અ અ પકોડ અ પા પા પાણીપુરી કે આવા ભજીયા કે પછી અ એવું બધું અ ખવાય જ નહી, મને લાગે છે જ્યાં સુધી.
નજ ખવાઈ
અને આવુ સ્ટ્રીટ સાઈડ પર તો ખવાય જ નહી, એમ અત્યા અત્યારના અ માટે તો મને આવું લાગ ગે છે, અને અ આપણે જોવા જઈએ તો ભારતનું તો કેટલું બધું સ્ટ્રીટ ફૂડ છે, એની જ વાત કરી લઈએ તો વડાપાઉં, દાબેલી અ છોલે ભટુરે થઈ ગયું, કે પછી અ મોમોસ થઈ ગયું. અ હવે તો નવ નવા કઈ ને કે હવે તો બહાર ના અજે અ વસ્તુઓ છે તે પણઅ સ્ટ્રીટ પર વેચાવા લાગી ગઈ છે, જે બા અ જેમ કે હો હોટડોગ લઈ લો, કે પછી તમે અ પીઝા લઈ લો, કે પછી સેન્ડવીચસ લઈ લો, એ પણ હવે કે નહી કે અ ભારતીય સં કૃત્યના નથી તો પણ હવે લોકો અ એને અપનાવતા થઈ ગયા છે, કે લોકો ખાતા થઈ ગયા છે,
હમ્મ આપ પાણીપુરીને ક્યાં ભૂલી ગયા તમે પાણીપુરી તો બધી જગ્યાએ મળી જશે તમને. પાણીપુરી કીધું ને. એ તમને ખબર પાણીપુરીમાં શું હતું અમદાવાદમાં ઘણા વર્ષો પેલા, અ એવું હતું તુકે પાણીપુરીમાં પાણી જે હોય ને એમાંથી બધી અડસીયાઓ નિકળ્યા હતા કારણકે એ લો કો મટકામાં રાખે, માટલું તો ધોવે નહીં, અને એવી રીતના થયું તુ અને પછી એક છોકરીને આ આમા બધા તો ટેસ્ટ થી ખાઈ ગયા છી યક પણ અ અમુક લોકો તો પછી જયારે હતું ને ત્યારે મોઢા માંથી નીકળ્યા હતા
સાચી વાત છે ના ના આવું એ લોકો અ પાણીનો લોટ પણ પગથી ગૂથે છે મેં એવા પણ વિડીયો જોયા જ પછી ખાવાનું મંન જ ના થાય આપ અને કરતા ન ખાધેલું એ સારું પડે હા ને હવે આજ વસ્તુ જો બહારના દેશમાં થાય આજ વસ્તુ જો અમેરિકા કે પછી યુરોપમાં એ લોકોને એક વાર એ લોકો ડોક્ટર નું કઈ સર્ટિફિકેટ દેખાડી દેને કે આ ખાવાથી મારું અ ખરાબ થયું છે, પછી એના વિરુદ્ધ એક પગલા લેવામાં આવે છે પણ આ ઈન્ડિયામાં તો કઈ લેવામાં નથી આવતા.
કારણ કે અહિયાં વસ્તી વધારે છે ને ત્યાં વસ્તી ઓછી એટલે માણસો ની કિંમત વધારે છે અહિયાયા વસ્તી વધારે છે એટલે માણસોની કિંમત જ નથી એમ થાય કે ભાઈ માણસ ઓછા થશે તો સારું.
હમ હમ એવું પણ અને આપડે આ ખાલી સ્ટ્રીટ ફૂડ ની વાત નથી પણ જેવા મોટા મોટા રેસ્ટોરન્ટમાં આપણેે જઈને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક બચાવેલું ફૂડ કે પછી એમાં પણ કેટલા બધા પ્રોબ્લેમ્સ હોય છે. મને એવું લાગે છે, આ આપણે આ અમે આ શું કે મેગડી જે બહુ મોટું કેહેવાય ને કે નામ છે એનું એ લોકો પણ આપણે જોવા જઈએ તો ફૂડમાં એ લોકો ન ફૂડ એ બગડે જ નહીં મહિના એ એવી એ હા એટલે એ ફૂડ આપડા હા પ્રઝ પ્રિઝર્વેટિવ નાખે એટલા બધા અને એ પછી લોકો ખાય અને- અ કે જે ફૂડ જલ્દી વાસી થઈ જાય કે જે બગડી જાય એ આપણા પેટ માટે પણ સારું હોય ક્યાંક ને ક્યાંક પણ જે મહિનાઓ મહિનાઓ સુધી રહી શકે તે તમારા પેટમાં કેટલા મહિના સુધી રહેત હશે. એ એક બહુ મોટો પ્રશ્ન ઉઠે અને હું એવો માણસ ને કે મને છે ને તમે પીઝા કેટલા પણ કે પાસ્તા એટલું બધું ખવડાવ દે પણ શાક રોટલી કે દાળ ભાત કે એના વિના આપણને ના ચાલે બલી હોડકાર ના આવે આપણને
ચાઇનીઝ તો ભાવે જ નહી જરાય મેં મારી લાઈફમાં જાણી જયારે એક વખત ચાખ્યું એ ચખ્યું બાકી હું ક્યારેય ચાઇનીઝ ના ખઉં અને એક ચીઝની તો મારી બાધા છે એમ. હા.
સૂપ એવું કઈ પણ નહીં.
ના ના ના મને ચાઇનીઝ એના કરતા મને તો સ્વીટ કોર્ન નો સૂપ છે કે આપડ ટોમેટો સૂપ છે કે ખઉ કે સૂપ છે બધું ભાવે પણ ચાઇનીઝ સૂપ નથી ભાવત કારણ કે સોયા સોસ નું જ બનાવતા હોય એ લોકો. વિનેગર નાખીને આપડણે હાડ કા મજબૂત કરવા માટે ઘી ખાઈએ ખજૂર ખાઈએ અને પછી આપડે વિનેગર કરીને બધુ ઓગાળી નાખીએ આપણા હાડકાને.
ના ચાાઈનીઝ મને થોડું ઘણું ભાવે પણ હવે અહિયાં કેવું ગુજરાતમાં
હ વિનેગર અને એમાં પાછો ઉલુ નાખે છે ને ચાઇનીઝ સોલ્ટ એ શું કેવાય છે, અજી નો મોટો હા અજી નો મોટો તો બહુ જ ખરાબ તમારા હાડકા ઓગાડી નાખે
ના અમે તો ભાગ્યે જ કે એક મહિનામાં એક વાર કે પછી એક મહિનામાં વધારે વધારે બે કે ત્રણ વાર હોય પછી રોજ રોજના કઈ એના પર જ હમ્મ
વિનેગર નું કાર્ય શું છે ખબર છે તમારા શરીર માંથી ચરબી અને પાણી છૂટું પાડે. અને ચરબી તમારે એક જગ્યાએ જમા કરે એટલે તમે જોજો જે લોકો ચાઇનીઝ વધારે થાય છે ને એ લોકો ના પેટ બહુ હોય કા તો પાછ ન ભાગ વધારે નીકળ્યો હા આ હા એટલે આ લોકો જે હોય ને કારણ એનું કામ જ છે વિનેગર આપડ અમારે પનીર બનાવી ને તો ઘણી વખત ખટાસ ત લીંબુ નાખ
ખટાસ માટેવા હ લીંબુ ના જગ્યાએ ઉપયોગ કરે છે.
હા તો વિનેગર ના છેટલે ફટાકથી કરીને આખું અ બહાર આવી જાય. તો એનો ઉપર તમે જોશો ને ગૂગલમાં સર્ચ કરશો ને ત દેખાશે ભી કરા ભાઈ વિને ઘરે એટલે શું કરે ચરબી અને પાણી છૂટું પાડે અને તમે હજીનો મોટો શું કરે ભાઈ વસ્તુ ઓગાડવા માટે તમને બહુ સારું પડે. એ લોકો જે આપણે પ્રિઝર્વેટિવ આપડે અથાણા ને બધું હોય ને તો એની અંદર એ લોકો સોલ્ટ નથી નાખતા એ લોકો
ચાઈનિઝ લકો હા જાપાન નને કે ચાઈના ના લ લોકો
હા નહી આપણે ઈન્ડિયામાં ભી આપણે ભારતમાં પણ જે લોકો અ આપડે ચાર બનાવી ને આપણે અથાણા ને બધું તો ઈ અથાણા એ લોકો હજી ન મોટું લઈટ વિનેગર નાખે કેમ નાખે કારણ કે ફુગાઈ ના જાય બરોબર. અને બીજી વસ્તુ કે હજી ન મોટોથી શું થઈ જાય કે તમારી વસ્તુ અ થીજી જો થીજી જાય ને તો તમારે શું થઈ જાય એની અંદર અ આપડણે રસો જે હોય થીજી જાય ઘણી વખર શિયાળામાં તમે જોજો પણ પણ તમે બાર ના થાણા છે ને ક્યારેય એના તેલ ઉપર તરતા જ રેશે કારણ કે હજીનો મોટો નાખતો છે. બાકી આપણા આથાણા જો વધારે ઠંડક માસ ને તો થીજી જશે બાકી તેલ બ
બઉુ જ સત્ય કીધું તમે હા.
એવી રીતે તો આજી નો મોટો તમારે પીગાડવાનુ. રાખે બોડી આમ ઘરમાં આવ એટલ રાખે એ ઘરમાં આવ એટલો હોય. કે કે તમારું શરીર હાડકા ઓગાડી નાખે છે એ લોકો.
હા ને આ હવે જેમ કે આપણે જોવા જઈએ તો આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન આવી ગયું. અ પછી તો એ લોકોનો પણ ધંધો વધારે થવા લાગતો કારણ કે ડાયરેક્ટ તમે ક્યાંક જતા હો ને ડાયરેક્ટ તમારે પાઇપ ખાલી એક શું કે સ્કેનર માં પૈસા મોકલી દેવાના એટલે એ તમા પછી આ ફૂડ ડિલિવરી એપ્સ પણ આવી ગયા એના લીધે પણ હવે તો ઘરે અ ઉપલબ્ધ થઈ જાય છે પછી ત્યાં કેવી રીતે બનીને આવે છે એ તો બહુ દૂરની વાત છે. અ પછી અ હાઈજીનિક ફૂડ સ્ટોલનો અ હવે એક કેવાય ને કે ક્રેઝ થોડોક વધ્યો છે ક્યાંક ને ક્યાંક લોકોમાં અ થોડીક જાગૃતતા આવી છે એટલી બધી તો ના કેવાય પણ હજુ પણ અ આપણે કેવાયને સોશિયલ મીડિયા દ્વારા તો બહુ લોકપ્રિયતા વધી છે. એક અ ફુ અ એક કેવાયને કે અર્ધ બધા લોકોને એવા ચસકા હોય છે કે આખો દિવસ ઓલા ફૂડ રીલ્સ જ જોયા કરે. એવા બી મેં કેટલા લોકોને જોયા છે. અરે કાઈ ની પણ એ એ આખો દિવસ એની અ ફૂડ જ જોયા કરે. એવા પણ મેં લોકો જોયા છે.
હા અરે હું તમને વાત કરું ને અમારે કીટી પાર્ટીમાં એક છે એને નામ અમે ટેડીબિયર પાડ્યું છે એવી ગોળમટ ટુડ છે ને એમ અને અલીચે આમ દોડ દોડ દોડ આખો દિવસ ચાલ ચાલ કરે મેં કીધું બાપ રે! કેટલું તો બધા આમ આખી ધરતીમાંને હલાવી નાખે છે. એના કરતા ખાવાનું ઓછું ખાતી હોય તો બહારનું એને ખાવાનું ઘરનું ખા પાછું તો મને એમ જ કે ભઈ હું તો બેજ રોટલી ખાઉં છું. હું સાચું કઉં ને કસમથી કઉં માર છોક છોકરાની કસમ હું તો બે રોટલીથી વધારે ખાઈ જ નથી શક્તી. પણ બહારનું ખાઈ ખાઈ ને તારું પેટ વધારે છે એનું શું? હું તો એને મોઢાપડ ભાઈ તું ઘરનું ખા તું એક કામ કર રોટલી, શાક લઈને ઓલા રેકડી વાળાને ત્યાં મૂક્યાને ત્યાં ઉભા ઉભા ઈ ખા. અને રેકડી વાળાનું છે ને ઘરે લાવો અને એમ સમજ કે આ તારું ઘરનું રોટ રોટલી શાક છે ને એને ખાવાનું બંધ કર.
હા અમારે અહીંયા પણ અત્યારે હવે કેવી ફેશન હોય કે જયારે શાકભાજી લેવા રાત્રે જાય ને સ્ત્રીઓ ત્યારે એક અ પાણીપુરી ખાતી આવે ને પછી પછી આરામથી ઘરે આવીને નવ દસ વાગે રાંધે ઘરવાળા તો બિચારા ભૂખા જ હોય.
હહ બરોબર છે. એના માટે મને યાદ આવે મારા ભાભીની યાદ આવી મારા એક કઝિન ભાભી છે રીને એવું જ હોય એમ શાક લેવા એટલે મારા ઈ રાહ જ જોતા હોય. કે મારા ભાઈ ક્યારે આવે ભાઈ આવે એ લઈને ગયા માર્કેટમાં. અરે મને તો આ ખાવાનું મન થયું છે, મને તો આ એ બહુ ભાવે એટલે અને ત્યાંને આપડે કઈ ને સુરતના લોચાએ ખાઈ લેશે ને, સુરતનું ત્યાં આંગળ છે ને ખીચું એ મળે, હા ખીચું એ ખાઈ લેશે ને પછી બધું પેટ ભરીને આવશે. પછી ઘરે આવીને કેશે જો મારાથી કઈ ખવાતું જ નથી શું ખબર હવે આજ અરે પણ બારનું એટ એટલું ખાઈ જાય તો પછી ઘરે કોણ ખાય
હમ
પણ પછી આવીને આપણને એમ કે કે કે જો આ સાચું કઉં તો મારે તો ખોરાકે એટલો નથી તોય ખબર નહીં ક્યાંથી વજન વધે છે. આપણે તો આખો દિવસ કામે કરતા હોય.
પાઉનું હવે ભૂમિકા આપણા દેશમાં વધવા મંડી છે. પાવ લઈ લો, કે બ્રેડ લઈ લો. અ હવે પેલા છે રોટલી ખાતાતા આપણે કે રોટલો ખાતાતા હવે પાવ અને આ મેદાની વધારે થઈ ગઈ છે.
જોડે છે ને સાચું કઉં ને એટલું નોલેજ છે ને કે ગમે તેટલી વાત કરશું ને સમય ઓછો જ પડવાનું છે.
ચોક્કસ ચલો તો આપણેે બીજા કોલ પર વાત કરીશું આવજો
હા